હું કરે?
બસ કઈ નઈ આરામ. તું હું કરે?
કઈ નહી મેં પણ આરામ. હ.
હું કેઈ બીજું બધા હારા ઘરના?
હા શું જમી હતી?
આજે ટામેટુ નું શાક ને રોટલી તું?
મેં તો આજે બટાકા.
હા હા
બોલ બીજ કઈ નહી.
હમ હા. હું કે બીજું હા બધા હારા બધા હારા.
હાં.
આવો નહી ઘેરે એક દિવસે તમે આવે જ નહી તમે?
ટાઈમ જ ની મલે તે.
હ હ બરાબર. આવજો મમ્મી ને પપ્પા નલલા હતા ત્યારે ને મજા ઉતી હૈ નનલા ત્યારે મેં બાલવાડી જાતી હૈ. ત તે વાત કરું તને મે એમ. તો ત્યારે મેં બાલવાડી જતી તો પેલી લેવા આવ બેન બાલવાડી વાળી હે. હ હવારમાં પેલું બહુ વહેલું ઉઠવાનું રહી તો બહ રડતી જામ હે મેટ પછી પેલી. પછ લઈ જાય એટલે તી રડદ કરો રડિયાદ કરો પ બારવાડી માં રઈ જાય એટલે પે પ જમવાનુંને બો હારું બનાવે કે નહી તો તે બધું એકદમ હું કેઈ હા ખાવાનું એમ મસ્ત બનાવતા તે ખાવા ખાતી બી ને પછી જામ રડટી પછી કઈને બપોર થાતા એટલે પછી પેલી મૂકવા આવતી બેન બાલવાડી ડી વાળી.
તું તું હું કરતી બાાલવાડી જતી ત્યારે?
કઈ નઈ મને તો બહુ આળસ આવતી મને તો બહુ આળસુ ‌હતી. મેં તો ભાગી આવતી હોતી ને બહ રડટી પણ હતી
એવું
હા પછી કેટલા કેટલા મહિના થઇ ગયા મે તો પછી ગેલી જ નહી. ખાલી એક બે મહિના જેવી ગયલી.
પછી તો કઈ નઈ બાલવાડી પૈયતી પહી અ સ્કૂલમાં ગઈ મે પ્લે ગ્રુપ વાળું નહીં હતું એમાં ગેલી એમાં મજા આવતી સ્કૂલ માં ત્યારે રમતા ત્યારે નલ્લા અત્યારે પે ઈસર પટ્ટી કરતા ને ઈચકો ગાવાની મજા આવ તી
પહી થોડા થોડા મોટા થયા એટલે એ બધું છૂટી ગયું બધું રમવાનું ને એવું બધું.
સ્કૂલ સ્કૂલમાં જ મજા આવતી અવડે તો કઈ મજા નઈ આવે
પ્રાઈમરી સ્કૂલમાં માટે અ ત્યારેમ મજા આવતી કે બપોરે બપોરે બપોરે જમવાનું ને મસ્ત મળતું મધ્યાહન ભોજન ને બધું, દાળ ઢોકળી બનાવતા પહી ભજીયા ભી બના દ મારેદ
હા મને બો ભાવે ભજીયા
એવું કેવી રીતે બનાવ તને આવડે
નિયા આવળે તમેજ કેવો
હા એમાં કઈ કરવા નની પેલા બેસન પેલું બેસન નુ લોટલાવાનો પહી એને બેસનમાં થોડું મસાલાને એ લખી દેવાના એમ ને પહી મરચા આદુ લસણ એ બધું છોલી ને એમ વાટીને એમાં નાખી દેવાન ન અમ પહી મિક્સ કરવાનું કરવાનું કરવાનું પહી આપડે બટાકા ના ખાવા હોય તો બટાકા પહી કા નાંદા ના એ બધા ને અમ કાપી લખવાનું ને પહી પેલું બેટર બનાવી લેવાનું એનું ભજીયા વાળું લોટનું પેલું ને તેલ ગરમ કરવાનું ને પહી હ ચેક કરો ને તેલ ગરમ થયું ઉકે છે કે નહી એમ ને પહી એમાં લાખી દેવાના એમ એટલે બની જાય કઈ વાર નઈ લાગે બનાવટા
હા મેં ટ્રાય કરા
હમ બીજું હું આવડતોને તને હું આવડ બનાવતા બીજું
મને તો કઈ આવડે નહી
સાક રોટલી તો બનાવતી હે ને તું
હા બનાવું કોઈ કઈ દિવસે તમે બનાવે કે ની
બનાઉ ન મને બડ્ધુ આવડે એટલે અ શાક બી આવડે રોટલી આવડે દાળ ભાટ પહી બીજું બધું બનાવા ત નાસ્તા માં બી બધું સમોસા ને કટલેસ ને એવું બધું બનાઈ કાઢુ એમ
મેં તો બાર થી જ
યુટ્યુબ પર જવો યુટ્યુબ પર મેં જોઈ જોઈને હીખું એમ
હા
શીખાઈ દેવા અમે મને પૂછોનો રેસીપી કઈ ની આવટી ફોન કરવાનો મેં કહી દેમને કેવું બનાને એવું તેવું એમ
હા તો પાસ્તા કેવી રીતે બનાવે.
પાસ્તા તે પાસ્તા માં પેલા ઉ કરવારવાનું. કે પાસ્તા નું પેકેટ પેલું તૈયાર મળતું હોય બજાર માં એ લઈ આવવાનું પછી એને બાફી કાઢવાનું પેલા તો તે બફાઈ જાય એટલે કળી લેવાનું ચેક કરવાનું બફાયા કે નહી બફાયા તે ભ ઈ કીયને પણ ભાઈ આપડે ટામેટા વાળો જોઈતા પાસ્તા તો આપડેને હારું ટામેટો કાપી દેવાનું ને પહી તેલ વગર કનું ટામેટું થોડુંક ચડી જાય હ્ ને પછી એમાં પેલા બોઈલ પાસ્તા કરલા ને બાફેલા એ એ લાખી દેવાના એમાં એમ ને થોડીક વાર એમજ રવ ડ્યો ને એમાં પાસ્તામાં એ એનોતે મસાલા આવે જ એ લખી દેવાનો એમાં એટલે પછી થોડી ઘ રવાડેવાનું ઢાંકીને ને ગેસ નું પેલું ડીમ રાખવાનું. એટલે જરાક વાર એને ચડી જાય એટલે પછી કઈ ને એટલે બની ગયા એમ કઈ વાર ની લાગે પાસ્તા બનાવતા બનાવી જોજે મસ્ત લાગે.
હા બનાવી જ વઆ તરુલા ખાઈ ગયું.
તરું બાકી જ છે લખવાનું હજુ વરસાદ બી આવે નહી એકટા હમણાં
અમારે બાજુ બી નહ આવે એક દિવસ આવે તો વરસાત
અમારા વ ત હા અમારે ભી એક દિવસ આવેલો હવારમાં મારા ખેજ આવેલો એકદમ બહુ વરસાદ આવેલો જાઝડો જાડો હોય એ ગાત તો બી બહુટા ને બધું પાણી પાણી ભરી કરલું પણ હવે લાઈખ્યું નહી હવે બધું ખેડવાનુંને એવું બાકી છે તે ખેડીએ તે પોહી લખો અમે
અમારે તો લખાઈ ગયલું છે મોટું થઇ ગયલું. હવે બે મહિના પછી રોપવાનું જેવું થઇ જા હે
અમેટા જોયા અમે લાખો પણ થોડુંક જ લખવું એમ કઈ વધારે નહી લખવાનું અમે તો કેટલું બોજ બો તો એક જ ખેતર જેવું લખું એટલે પછી બસ એમ પહી ખાતર ન બધું કરવાનું ને પહ કેટલી મહેનત કરવાની એમાં એટલે વધારે થઈ નહી રે એટલે અમે ખાલી એક એક ખેતર જેટલું લખી દે બસ એમ
અમારે તો વધારે રૂપે એટલે વધારે જ કરવા પડે
હું ઘરે બીજું
બીજે જ ત કાઇ ની આરામ
હમ
કોલેજમાં બી રજા આવે
એજ અમારે બી રજા જ કોલેજમાં
હા તમારે તો બધા શું કરે
કઈ નઈ મમ્મી લોકો બી કામ કરે ખેતર માં ને એવા પપ્પા લોકોને એમ કરીને બધા
હ
ને ઘરે જમવાનું ને મેં બનાવું બસ એજ
મારે બી એજ કામ ન મળતો બીજું તો કઈ ની
હમણાં તો પાછું વેકેશન કોલેજ જલ્દી ચાલુ થાય તો પહી હારું
હા એટલે કંટાળો જરાક ઓછા આવે
હમ એજ નહ ઘેરે કેટલોક કંટાળા આવે બેહી રવાનું રોજ ના કંટાળી જાય કોલેજ જતા ત મજા આવે એમ ઘેર થી નીકળે ને આખો દિવસ પછી ત્યારે શાંતિ એમ કોલેજ જાય ત્યારે
મને પણ ત્યારે તો દિવસ ક્યારે પતી જાય તે ખબર જ નહી પડે ને હણા તો રજા એટલે ક્યારે તો કંટાળો પતેી બની દિવસલે
અચ્છે હૈ તરત મજા આવે હમણા ઘેરે તો કંટાળી જવા આખો દિવસ બેહી બેહી ને કામ પડી જાય પછી તો બેહી જ રહેવાનું હોય બીજું તો કઈ કોઈ નહી કામ આપડે
તત બપરસ જાય
હ મારે બેવું થાય પણાળા અમે બનાવી્યા ને એટલેમે એ વિાક રોટલી જ બનાવવા ન હોય એટલે માટે જલ્દી બની જાય બાકી એમ તો દાળ ભાત નું બધું બનાવ્યું હતું તો તે તો બપોર તો સઇ જ જાય
અમારે તો બધું બનાવાનું ર શાક રોટલી દાળ ભાત બપોરે જોુય જ દાળભા તમારે ઘેરે તો એટલે બનાવવાનું રેજ
હમ હમ અમટા કઈ ન અમારે ખાઈ લે સાકર રોટલી એટલે ડોની કોઈ કોઈ વાર ખાલી બનાવી અમે તો રવિવાર બાજુ ને એવું બધું દાળ ભાત નેવું બધું બાકી રોજના તો સાકરટલી જ રહી એટલે જલ્દી પટી જાય અમારા પછ ખાલી વાહન માંજવાના રહી ને કપડાં ધોવાનાને એટલું જ બધું રહી બસ
ખા મમ્મી પપ્પા જ ખાય બસ દાળભાત તો મને ભાવે જ નહી
કેમની ભાઈ
ખબર નહી પણ મને ની ભાવે મને બહુ પહેલેથી
મેં નનલિ હતી ત્યારે બહુ દાળભાત ખાતી પણ અ હવે કંટાળ આવે ખાવાનો જ એટલે નહીં ખામ
મેંને લીધી ત્યારે મેં બી બહુ ખાતી હતી પણ હવે મને બી કંટાળો આવ્યો
પછી દાળભટ ખાય તો પછી થતું એવું કે સ્કૂલ માં જાય તો દાળભટ ખાઈ ને જવાનું હોય કે ન આપડે પેલા હવારમાં
તો પેલું મમી જમવાનું બના દાળ ભાત બી બનાલું રહી તો ભાત ખાઈને જતી ને સ્કૂલમાં બહુઊંઘવતી ભ હ મે છેના અ કે એને બટ બ ભત ખાવાનું જ છોડીધું પછ એમ પછી બપોરે ઊંઘ આવે પ્રિયડ ચાલતો રહે એને અત્યારે પછી ઊંઘ આવેે એમ એટલે પછી સાક રોટલી લઈ જતી એવું કરતી મે એમ.
હમ કેરી છે કે પતિ
કેરી વાળું પતી ગય બધું અમારે.
અમારે તો આ વખતે આવેલી જ નહીં તે.
તો બધું હું કે વરસાદ ને વધારે આવ્યો ને તો તેના લીધે બધા મોર આવે કેરી ના એ બગડી ગયા એટલે એવું જ
આમારે બી કેરી તો બહુ ખાવાની ઈચ્છા થાય
થોડીક થોડીક અમારી હતી ઘરી પણ તે કઈ ને ઘેર પૂરતી, ખાવા માટે રાખી અમે બસ એમ
હમણાં તો કેથે જ જેવી ની મળ કેરી તો,
થોડીક આપી જવા કેરી મે તમને
હા લીયા જો
ને બીજું એવું કે કેરી માં પાકેલી પેલી પેલા કાચી કાચી હોય તે ખ વાની મજા નઈ આવે એમ પા હારું થોડીક વાર એને પેલું પૂંજા હોય પેલું પૂંજા વાળું એવું બધું આપડે ભત ન નહ પેલું કાપી રાખીએ ભત ને પછી પેલું નીકળે એનું તો તે તેના અંદર પેલી પકાવવાની કે રીતે મસ્ત પાકે એમ
અમે તેમાંજ કરીએ
એવું હા સારું ચાલો તો.
હા ચાલો